હા કેમ છો બરાબર છે આજે આપડે બાળકોને સારા સંસ્કાર કેવી રીતે આપી શકાય એ વિષય ઉપર વાત કરીશું
બિલકુલ બિલકુલ
બ તો તમે શું માનો છો એ બાબત તે કેવી રીતે આપી શકાય
બાળકોને સારા સંસ્કાર આપવા માટે ઘણા અ આપણે જે એમને રોજની આદતો છે એ પાડીને આપણેને વ્યવસ્થિત રીતે કેળવી શકીએ રોજની આદતોમાં કે રોજ ઉઠીને તમારે આવી રીતના જો આદત નાખવામાં આવે તો કોઈ પણ બાળક આદત થી એને ટેવું પડે છે શો ઉઠીને પોતાની ચાદર સંકેલી લેવાની પછી જ આગળ વધવાનું ઉઠીને તમારે શ્લોક બોલવાના બે હાથ જોડી અને ભગવાનને પેલા આપડે અ આભાર વ્યક્ત કરવાનો કે આટલું સરસ તમે અમને જીવન આપ્યું જો એવી રીતના રોજ છોકરાઓને ટેવ પાડી હોય તો એ સંસ્કાર સંસ્કાર આપણે એને આપી શકીએ છીએ સારી રીતે તમે શું કયો છો
હા આ એકદમ તમે દિવસની શરૂઆત જ કેવી રીતે સારી રીતે કરી શકાય એના માટે કહ્યું જે બહુ જ જરૂરી છે ઘણીવાર આપણે ઉઠીએ અને આપણને જીવનમાં કેટલું બધું મળતું હોય છે આયાસ કે અનાયાસે પણ આપણે એનો કોઈ દિવસ ભગવાનને આભાર જો પ્રગટ નહીં કરીએ તો એ વ્યર્થ છે એટલે આ એક બહુ સારી કુલ એન્ડ કામ આદત છે કે જે બાળકોને આખી જિંદગી બહુ જ જરૂર પડશે કારણ કે જીવનમાં ઘણા અપડાઉન આવે પણ દરેક વસ્તુમાં સમ વું અને ભગવાન નો આભાર વ્યક્ત કરવો એ બહુ મોટી વાત છે કે જેની નાનપણથી ટેવ પડી હોય તો આખી જિંદગી એ વ્યક્તિને કોઈ એ રીતનો વાંધો નહી આવે કે મને જીવનમાં આમ થઈ ગયું ને મને તેમ થઈ ગયું એટલે હંમેશા એ ભગવાન માટે ગ્રેટફુલ રહેશે બીજી વાત મને જે લાગે છે છે કે આપણે જે સ્વચ્છતાની જે આદતો છે પર્સનલ હાઈજીન એ પણ ઘણી અગત્ય અત્યાર ની છે એકવાર હું ઓફિસમાં હતી અને અમારા ફોરેનના ક્લાયન્ટ્સ હતા તો એ અમારા જે બોસ મેડમ હતા એ એમની સાથે ડીલ કરતા હતા તો એમણે વાત કરી કે એ લોકો ઇન્ડિયન્સ માટે શું ધારે કે ઇન્ડિયન મેન આ સ્ટિન્કિંગ એટલે આપણે ભલે બહારથી બધા સરસ વ્હાઈટ શર્ટ પહેરીને કે ગમે તે રીતે આપણે પ્રેઝન્ટેબલ દેખાતા હોઈએ પણ આપણે પર્સનલ હાાઈજીન નહીં રાખ્યું હોય વાળમાંથી સ્મેલ આવતી હોય વાળ ગંદા હોય અથવા અંદરના જે બોડી પાર્ટસ છે ત્યાંના જે વાળ હોય એમાં પણ આપણે ગંદકી રાખી હોય તો એ બહાર ભલે તમે બહારથી દેખાય નહીં પણ એ એની વાસ આવવાની જ છે એટલે આપણે ફૂલ બોડી હાઈજીન જે રાખીએ ને દરેક વસ્તુ નીટ એન્ડ ક્લીન આપણા આખા શરીરની નખ કાપેલા હોય વાળ વ્યવસ્થિત ધોઈને ઓળેલા હોય અને આપણા શરીરમાં કશે કોણી ઘૂંટણ બધે મેલ નહીં હોય ઘૂંટી ચોખ્ખી હોય એ કાન પણ સાફ હોય ઘણીવાર આપણે ફેસ આખો ચકાચક કરી દઈ અને કાનની અંદર મેલના થર જામેલા હોય તો એ પણ બહુ જ ખરાબ લાગતું હોય છે તો આ બધી જ વસ્તુ છે જેના લીધે શરીરમાંથી વાસ પણ આવે છે અને પર્સનલ હાઈજીન નથી જળવાતું અને લોકોમાં પણ બેડ ઇમ્પ્રેશન પડે તો પર્સનલ હાઈજીનની જેને પણ વ્યક્તિને ટેવ હશે ને પહેલેથી વ્યવસ્થિત રીતે નાહવાની અને શરીર સાફ રાખવાની એને તો આખી જિંદગીનો જંગ જીતી ગયા હોય એમ કહીએ તો ચાલે કારણ કે આખી જિંદગી એને હાઈજીન રિલેટેડ હેબિટ્સને લીધે કોઈ રોગો પણ નહીં થાય અને એની ઇમ્પ્રેશન પણ ખરાબ નહી પડે આજે ઇન્ટરવ્યુ અને બીજી જે કઈ અ કોમ્પિટટિવ ફિલ્ડમાં જરૂર જોઈએ ત્યાં આપણે પર્સનાલિટીનો બહુ જ પ્રભાવ પડે છે અને આ જે હ હેબિટ્સ આપણે પાડી હોય બાળકોને તો એ પર્સનાલિટી ડેવલપ કરવામાં ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે એવું મને લાગે છે
જયારે બાળકો નાના હોય છે જ્યારે એમને પોટી અને પીપી કરવા માટેની હજી એ લોકોને ધ્યાનમાં નથી હોતું તો નાનપણથી જ મે મને યાદ છે કે મેં મારા બાળકને કો દિવસ ડાયપરમાં એ લોકો પોટી નથી કરી કે પીપી નથી કરી આજ તમે જોઓ કે ડાયપરમાં લોકો યુઝ વધી ગયો છે પણ મારા બાળકોને બંને બાળકોને જ્યારથી એ સિક્સ મંથ ના થાય ત્યારથી જ હું એમને વોશરૂમમાં જ ટોયલેટ કરવા લઈ જતી મારા પગ ઉપર એમને બેસાડી અને ટોયલેટ કરાવતી તો એ લોકો કોઈ દિવસ અ બાળકોને તમે નાના બાળકોને જોયું હશે ઘણા ઘરમાં કે હાલતા હાલતા એ હોલમાં પીપી કરી નાખશે અ બેડરૂમમાં પીપી કરી નાખશે રાત ના બેડ પીપી કરી નાખશે પણ જો તમે બાળકોને જયા નાનપણમાં જઈને કેરવ્યા હોય કે તમારે વોશરૂમ જવાનું છે તો એ એમને રેગ્યુલર આદત બી થઈ જાય છે અને જિંદગી માં એ વસ્તુ એમને કામ પણ લાગે છે કે ઉઠીને આપ જે ક્લીનિંગનુ કામ છે એ પેલા કરી લેવાનું છે આપ તો એ લોકોને પછી એ રાતના બી સુતા પેલા બ્રશ કરવાનું નાહવા જવાનું એ આપણે જો એમને આદત નાખી હોય પહેલેથી તો એમને ઈન ફ્યુચર એ ઘણું બધું ઉપયોગી થતું બધી આદતો ને એમના એમને પર્સનલ હાઈજીન માટે થઈને બી બહુ સારું પડે છે એવી રીતના એટલે તમે જે એને નાનપણથી જ તમે જે કેળવો એમને જે સંસ્કાર આપો કે હાથ કેવી રીતે તમારે વોશ કરવાના કેવી રીતે તમારા હેર વોશ કરવાના કેવી રીતે તમારે પોતાનો પ્રશ્ન કનિંગ કરવાનું એની આદત જો પેલેથી જ નાખવામાં આવે તો એ સારી રીતે એમને ધ્યાનમાં આવે છે ને આપણને બી ક્યારે બી ક્યાં જઈ તો ગમે ત્યારે બાળક પોટી કરી નાખે ગમે ત્યારે બાળક પીપી કરી નાખે કેમ કે એમને એ આદત નથી નાખવામાં આવી તો તમે એને પહેલેથી જ એવી રીતે આદત નાખો તો એ એ બહુ સારી રીતે એને શીખી શકે છે. જમવા બેસે ત્યારે આજે આપડે બહુ મોટા મોટા જે કંપનીઓ છે એમાં એ લોકો શું જોવે છે એ જમ કેવી રીતે છે બાળક જયારે એ ઇન્ટરવ્યુ આપે તો એમને કઈ બી ખાવા આપે તો કઈ રીતના એ ખાય છે શૂઝ કેવી રીતે એમના પો પોતાના મેન્ટેન કરીને રાખે છે. એ પોતે આવે છે તો કેવી રીતે એની બોડી લેંગ્વેજ છે એ જોવે છે તો બહુ મોટો એ પાર્ટ છે કે તમે એમને કેવી રીતના સંસ્કાર આપ્યા છે એનો
હા હા તમે એકદમ બરાબર યોગ્ય વાત કરી છે આ રીતે બધા આજકાલ જે કંઈ આપણે ડેલી લાાઈફમાં કરતા હોય ને એ વસ્તુ ધારો કે ના ધારો આપણી બવિયર જલકતી જ હોય છે અને એ આપ પ નાલીટીના એક મો મોટો હિસ્સો બની જતી હોય છે બીજી એક અ આદતો એ પાડવા જેવી લાગે છે કે જે નેચરલ રિસોર્સિસ છે. અથવા તો જે આપણા જે આપણે નથી જનરેટ કરી શક એનો વ્યય કેવી રીતે નહીં કરવો જેમ કે પાણીનો બગાડ અટકાવવાનો જરૂર પૂરતું જ પાણી વાપરવાનું નળ બંધ કરી દેવાનો વાપરીને પછી લાઈટની સ્વિચો બંધ કરી દેવાની અ ફેન બંધ કરી દેવાના અથવા તો યુઝ કરીને પછી બાથરૂમનુ ડોર બંધ કરી દેવાનુ ગીઝરની સ્વિચ બંધ કરવાની એ બધી નાની નાની આદતો જે છે એ પણ આગળ જઈને ઘણું બધું વીજળીનો પણ બચાવ કરે છે પાણીનો પણ બચાવ કરે છે અને આ આદતો જો નાન નાણપણમા નહી પાડી હોય ને તો એ બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જતી હોય છે અનેને મોટી ઉંમરે આ બધી આદતો પાડવી થોડી આકરી પણ પડે છે અને પડી નથી શકતી એટલે નાનપણથી જે વસ્તુની આપણે ટોકીને પણ તેવ પાડી હોય અને એનું અમહત્વ સમજાવ્યું હોય તો એ જાતે જ પછી છોકરું એ રીતે કરતું થઈ જાય કારણ કે આ તો નેશનલ વેસ્ટેજ થઈ જાય નહીં તો પાણી બગડે વીજળી બગડે તો એ આપણા માટે યોગ્ય નથી એમ
એ આપણા અ ગુજરાતીમા એક કહેવત આમા લખી છે કે બારે બુદધિ સોરેશાન ને વીસે વાન એટલે બાર વર્ષ થાય ત્યાં સુધી તમે એને આ બધી જે સંસ્કાર છે જે બધા એ તમે એને આપી દયો તો એ ગ્રહણ કરશે એના પછી એ ગ્રહણ કરવું બહુ મુશ્કેલ છે આજે બી તમે ઘણા ઘરોમા જોશો કે છોકરાઓ મોટા થઈ ગયા ત્યાં સુધી એ લોકોને ઈ ઈઆદત નથી હોતી યુનિફોર્મ આવીને વ્યવસ્થિત ઉતારીને એક જ જગ્યાએ રાખવાનો તમે જે સ્કૂલ ના શૂઝ રાખ્યા છે એ શૂઝ ર આવીને વ્યવસ્થિત ઉતારવાના ઘણા નગરમા આપણે ઘરની બહાર બચા લોકોના શૂઝ અસ્તવ્યસ્ત પડેલા જોયેલા હોય છે કેમકે એ બી વ્યવસ્થિત જો ત તમે રાખીને રાખો તો તમારું ઘર વ્યવસ્થિત અને સુદઢ દેખાય છે. એટલે બાર વર્ષ નો થાય ત્યારે સુધી તમારે એને આ આદતો નાખી દેવી જોઈ તો બારે વર્ષ બારે બુદ્ધિ પછી કે સોળે સાન સાન મતલબ કોની સાથે કઈ રીતે બોલવુ કોની સાથે કઈ રીતે વાતચીત કરવી મોટા છે જે વાત કરવી મિડલ એજ ના છે એની સાથે કઈ રીતે વાત કરવી ફ્રેન્ડ સાથે કેવી રીતે વાત કરવી તમારા ક્લાસમેટ છે તમારા ટીચર છે એની સાથે કઈ રીતે તમારે વાત કરવી એની તમને ખબર પડી જવી જોઈ આજે તમે મોટા એજ ના ઘણા સિનિયર સિટીઝાન થાય જાય તો બી એમને ખબર નથી હોતી કે આપણે કોની સાથે કેવી રીતે વાત કરવી તો એ સોરેસાન સોળ વર્ષ ના થાય ત્યાં સુધી ખબર પડવી જોઈ અને વિષ વાન મતલબ તમે તમારા કક્લીનિંગનેસ જે છે. એનું પૂરું પૂરું તમે પોતાના શરીર નું ધ્યાન રાખવાનું તમને આવડી જતુ હોય છે વીસ વર્ષ તો આપડા જૂના કહેવતમા- આ વસ્તુ વર્વી લેવામા આવી છે કે વિષે વાન આવી જાય તો એ વાત તો છે કે તમાણે આપણા સંસ્કારને કેવી રીતે એમા કેળવી શકીએ એ આપણે જોઈ શકીએ છીએ અને પૂરું આપણા જિંદગીનુ બચ્ચાના જિંદગીનુ પૂરું કેળવણી ઉપર જ પૂરું ભાર લગ છે તમે કેવી રીતે એને સંસ્કાર આપો છો એ મોટો થઈને તમને એ રીતના જ તમારી સાથે વર્તન કરે છે.
હા હા બરાબર છે આ બધી ઘણી જ જરૂરી અ વસ્તુઓ છે જે મા બાપો ઘણીવાર બહુ લાઇટલી લેતા હોય છે પણ એનુ નાનુ નાનુથઈને આખો સાગર ભરાઈ જતો હોય છે ખોટી હેબિટ્સનો અથવા જરૂર સમયે નહીં સુધારવામા આવે તો એ-